વાજ આવે છે હા બરાબર આયો અવાજ અવે હાં અવાજ આયો
હલો
હાં અવાજ આવે છે મારો? હાં મને તો ક્લિયર આવે છે.
મને નથ આવતો આમાં એરર બઉ આવે છે
બરાબર મારો અવાજ નથ આવતો? થોડો ઘણો આવે છ કે નથી આવતો?
અવાજ તો તમને મારો આવે છે?
હાં આવે છે
હં મને નથી આવતું તું હવે એક પછી એક ટ્રાય કરીએ એમ ઘડીક કયા તમે બોલો ટોપિક પર પછી હું બોલું એમ બાકીમાં બાકી આ કોલે બગડી જાહે આપડે
બરાબર છે હાલો તો
કોલ તમે કરો કે હું કરું
હું જ કરું ન હાલો હા તો
જો તમે શરૂઆત કરતા હોય તો તમારું પૂરું થાય પછી હા તો તમારું વાત કરી લ્યો પછી મને કેજો એમ મેસેજ કરજો એમ પછી હું બોલું એમ મને તમારો અવાજ નથ આવતો
હાં તો બરાબર છે ચલો તો આપડે છેલ્લા કોલ માંથી ક્યાં છેલ્લો કોલ તો આપડો ફેલ થયો બરાબર તો લાસ્ટ કોલ ફેલ ગયો તો એનુ ટોપિક આપડે મે હું જે વાત કરતો તો એ વાત ફરી વાર કવ એટલે આ વખતે રેકોર્ડિંગમાં આવી જાય બરાબર છે. તો એક ના બરાબર તો એ જ લઈએ હું ના હં આવતો બરાબર તો એ તમે હું યોગામા રયો ખેલમાં મહા મને શોખ હતો કબડ્ડીનો પણ સાહેબે પરાણે રાયખો મને યોગામાં કે ભાઈ તું યોગ કરી હકે તો તું ર ઈ એમે મારું શરીર હાવ આમ પતલું એવુ એટલે ઉં ગમે એવા યોગા મસ્ત કરતો યોગામાય મારો નંબર આવતો પણ મને શોખ હતો કબડ્ડીનો તો મેં હું કયરુ કે વાંધો ની હાલો યોગામાં રયો કબડ્ડીમાંપ એમ ઇન્જર થાય ને કોઇક તો એમાં નામ લખાય દીધું કોઈક થાય તો બરાબર પછી મેં શરૂઆત કરી યોગામાં તો ભાઈ મને શોખ નતો તોએ ઉં રયો અને તણ આમ કેવાય ને તીજો નંબર આયવો તેમા મારો અને એમાં આગળ કઇ જાવાની બો ઈચ્છાય અતી નઈ મને કેમ કે મને ઇન્ટરેસ્ટ જ નતો એમાં કબડ્ડીમાં મને શોખ હતો પસી અમે ગયા બધા કબડ્ડી રમવા કબડ્ડીમાં એક ખેલાડી ને થોડુંક એવું વાયગુ ને કો રમે રેવા દે કેમકે મારે રમવું છે પસી ઉં રયમો પછી ઇ જે મજા આવી કે ભાઈ આમ કેવાય ને સુપર બઉ મજા આવી તી અને પછી થોડોક સમય થયો ને એટલે તરત જ તે આપડે વિજ્ઞાન મેળો આયવો વિજ્ઞાન મેળામાં એક પ્રોજેક્ટ બનાયવો તો આપડે નોર્થિજ બ્રિજ કરીને કે જેમાં કેવું હતું કે ત્યાં જે ઘણી વાર મોટી ઈમારત ઇનું નીચે બ્રિજ ની નીચે છેને તો એને કાંઈ પ્રોબ્લેમ આયી છે તો જયારે ઈમારત નીકળવાની હોય ને ઇ સમય કેવું કેવાય કે ભાઈ બે ચાર સિગ્નલ પડી જાય વાહન બંધ થઈ જાય અને બ્રિજ છે ને આખો તે એક સાઇટ તરી જાય એટલે આખી શીપ નીકળી જાય પછી પાછો બ્રિજ છે ને આમ ઓલામાં આવી જાય સી લેવલમાં આઈ જાય પછી વાહન શરૂ એટલે એક જાય બે વસ્તુ થાય કે સબમરીન કે બોટ ને ઈ બધું ચાલે અને હારે હારે પછી હું કેવાય આઈ તે થાય બરાબર તો હું કઉ હાલો આપડે ઈ કરીએ બરાબર એટલે ઈ કર્યું અને પછી લઈન ગયા બનાવો તો થર્મોકોલ ને ઇન્જેક્શન ને એનથી આપડે મોડલ તો ટ્રેન્ડ ક બનાવવું જ પડે કેમ કે દેખાડવું જ પડે કઈ રીતના રીયલ રોલમાં દેખાશે ને કઈ રીતનુ કરવાનું છે કામ પછી એણે ચાર્ટને એવુ ધુ બનાયવુ ને અમે તઈન ગ્યા પહી અને પ્રોજેક્ટ તો અમને તો ખબર હતી કે આ યુનિક જ છે કેમ કે ઈ લાગતું તુ એવું કઈક યુનિક છે કે બરાબર તો એની માટે અમે લઈન ગ્યા પેલા તો અમારા વાળુ પર કક્ષાએ ગામ કક્ષાએ કેવાય ને કે પંચાયત કક્ષા કે તેની અંદર પાંચ અ દશેક જેવી સ્કૂલો આવે પછી તાલુકા કક્ષા આવી ગયા બરાબર તો તાલુકા કક્ષાએ એ પણ હા આમ કેવાય તો ઓલી કરી કે અહિયાં આગળ પેલા ગયા અને અહિયાં દેખાડ્યોને બધા સ્ટુડન્ટો જોવા આવતા અને શિક્ષકો આવતા એમ અને કમ કે ઉમરાલા સાઈડે નઈ એ ઉમડાડા કે આ ઓકે અિયાં અયા સાયા હતા ત્યાં બધી આજુબાજુ નજીકની સ્કૂલો આવતી અને અમે પ્રોજેક્ટ દેખાડતા અને એક્સપ્લેન કર તા કે આવું આવું છે અમારા પ્રતીકના ત્યાં પણ અમારા પેલો નંબર આવ્યો એટલે અમને ટ્રોફી મળી સર્ટિફિકેટ પણ મળ્યા
તમારી વાત પૂરી થાય એટલે મને કહજો તો પછી હું વાત શરૂ કરૂ એમ
હા તો બરાબર છે તો સરટીફિકેટ નેવું મળ્યા અને પછી અમે ગયા જિલ્લા કકસાએ બરાબર તો જિલ્લા કક્ષાએ અમારો નંબર તો તીજો આવ્યો હતો અને ત્યાં મજા બહુ આવી ચા ચાર દિવસ અમે અહિયાં રોકાણા અને ચારે દિવસ બધી અલગ અલગ સ્કૂલેથી બધા સ્ટુડન્ટો જોવા આવતા આમ બધા હમજાવતા જમવાનું ને બધું ગવર્મેન્ટ તરફથી હતું જયારે એમ નીકળીયા અમને સર્ટિફિકેટ મળું છું સ્કૂલને એક તિ મળીથી અને એમને પુસ્તકો મળ્યા થા અને એવોર્ડ પણ બધા અલગ અલગ રીતે મળ્યા હતા અને બધાથી સન્માનિત કરવામાં અયવા તા પછી એમાં સ્કૂલ એટલે સ્કૂલ એમાં અમને સન્માન દેવામાં આયવું હતું એવુ પછી જે એવોર્ડ ને આપ્યા તા સ્કૂલે રાખ્યા કે આપડી સ્કૂલ નું નામ ઓછું દેખાય એટલે સ્કૂલે સ્કૂલે રેવા જો એમ તો પછી એ રીતનું બો મજા આઈ ગયો તમે કયો કા તમા તમાર તમે કઈ કયો કે હું તમને મજા આવી કે એવું કઈ
તો હું એક ટોપિક લઉ હતો આપણે કે કોરોના એમ કોરોનામાં આપડે બઉ બઉ એટલે બઉ ઘણી વસ્તુ વઠી પડી એમ જોઈને મજા આવી એમ બધાને પોતપ પોતાનો અલ અલગ અનુભવ ઓછો હતો એમ અનુભવમાં વાત કરું ને તો કોરોના વખતે તો આપડે દસ એમ તો આપડે દસમોમાં બઉ વાયચુંએમ તોવે પછી દસ ઉભું થાય ને એટલે આખું જ રમવાનું છે એમ કેમ કઈ ખાવા પીવા આવ નથી આપું દેખતો હરોમ હરોમ હરોમ હમ એવું વિચાર્યું એમ આપડે અમાર એક સંસ્કૃતનું સેનું પેપર હતું. તો એ ઓગણીસ તારીખે પૂરું અઢાર તારીખે પૂરું છે તોું મારે અઢાર તારીખે છે કે આપડે પેલા તો એમ હતું કે બર્ડના પેપર્સ ને તો એમ હતું કે આપણે મેથ્સનું આ ગણિતનું સામાજિક વિજ્ઞાન નું અ પેપર રદ થાહે એમ આપડે દેવું નહી પડે. એ બધી અફવાઓ ન અમારા સાહેબે કીધું તું કે એવું થાય કે પરીક્ષા લેવાય જાય પછી જી થાયઈ એમ ત એટલેમા વાંચવાનું મેં બંધ નોતું કર્યું ને વાંધો નતો આયો એમ લેવા જતાને તો સેલુ સંસ્કૃતનું પેપર હતું તો સંસ્કૃતનું પેપર પૂરું કરીને હું ના અમારે અયથી તાલુકો થાય ને પાંચ કિલોમીટર જેટલુ જવાનું પેપર દેવા એમ ત્યાં પેપર દયને પછી દોસ્તારનું એવું કારખાનું છે એમ ઈ સોડા વેચે એમ
હા
આપણે ઓલી પ્લાસ્ટિકની બોટલ આવે ને દસ વારી એ વેચે તો ઈ એને ભેગા રેખડા તા એમ કે બધી દુકાન દુકાન જવાનું કે પછી તો જેટલી મોસ્ત એટલી કરી લેવાની એમ આ હું નમ દેવાજ રેખડા થ સાત વાગે ઘેરે આવીને ખાઈ પીને હુઈ ગયા પછી નક્કી કરી કાલ થી ઉઠી ને રમવા વયા જવાનું એમ આખું દિ થી રમવાનું છે પછી કોઈ કઈ કેવાયનું નય આપે દશમમાં આપણે વાત લીધું કેવાનું તો નો હોય કે તમે વય એટલે ઓગણીસ તારીખે શરૂઆતથી ને ઓગણી તારીખે ગ્રાઉન્ડ રમવા જેમ મોટું થોડું ગ્રાઉન્ડ છે. તો રમવા ને ખૂબ રમવાની બોવ મજા આયી સંખ્યા તયાં પેલો દિવસે બધા પોતપોતે બહાર નીકળી જવાના છે એટલે ખૂબ રમ્યા રમ્યા ખૂબ રમ્યા એમ રમીન સાંજે ને પછી નક્કી કર્યું તું એમ બીજા બેઠા ઘડીક કાલ હિ કે આપડે હેન અ
અવાજ તમારો
થોડાક વેલા આવતું રેવાનું આય
હમ હાલો અવાજ નથી આવતો તમારો તમે વાત કરતા તા કોરોના વિશે પછીથી હાલો અવાજ ગયો છે સાહેબ તમારો આ પણ કોલ ફેલના જાય હો એ આપડ ધ્યાન રાખવું પડશે. નીતર આપણી કારણવગરનો સમય બગડશે.
અચ્છા અરે એમાં એવું હતું કે કોલ આવી ગયો હતો થોડો એટલેમાં કોલ આવી ઘણી વાર અવાજ નતો ઘણી વાર આવે છે એવું થાય છે. એમ
હા હવું બોલું
આપણેે એ રમત ઉપર હતાને એક ભાઈ ને ફોન આવ્યો હતો એમ કે નંબર નાખ પપ્પાને એમ વાત કરવી છે નેતો કોલ પતાય ને પછી આગળ નંબર નાખી દવ તો એમ કે પછી ઓગણી તારીખે રમવાનું પૂરું કર્યું તો પછી એમ નક્કી કર્યું હતુંને કે વીસ તારીખે રમવા જાહુ એમ સૌવારના વયા જાહુ આખો દી રમશું એમ તા તો તે નિર્ણય આયો કે લોકડાઉન એમ ડાઉન એલે ઘરમાં ઘરમાં રહેવાનું ઘરની બાર ઘરના તો બધા ન્યૂઝ હતા આપડે આપડે તો એમ હોય કે આ બધા કેમ એટલે ના આપડે કોરોના હોય તો આવ્યા કરે નહી તો આપણે એવું હતું ને એવું તો આયવા કરે એમ આપે તો કઈ હોય નય બીક તો હોય નય
હા
એમ તો પછી એ છે ને મેતો નતગયો ગામ માં રમવા નતો ગયો હેરી મર રમતા હતા ઘરના બ બધા ખિજાય તુ રમવા ના આવે એક એક ને બધાને ઘેર ઘેર થી લેવા આવે હાલ એય ઘેર હાલ રમવાનું નથી તને ખબર નથી આવું છુ આવું છું આવુ છું આવુ છુ બધા તને જોતા હોય કેટલા મરી જાય એટલા મરી જાય એટલા આમ થય જાય એટલા કેસ નોંધાણા એ વીસ તારીખે પછી બધું બંધ કયરુ ને પછી આખો દી તો ઓલું એમ ત્યારે તો ફોને હતો નઈ આખો દી કેમ કાઢવો પછી હેરીમાં ને હેરીમા છે ને કેરમ ને હતુ એમ તો મંદિર ભેગા થાયને બધા કેરમ ને રમતા એમ કોરોનામાં છે ને ઈ એક બઉ મજા આયવી એમ ફોન નતો તો આમ ખુબ મજા આયવી એમ કે ફોન નથી તો બધા હું આ રમતમાં ભાગ લેતા એમ બાકી જે બ ફોનમાં બેઠા રે એમ એ બધા તો ફોનમાં બેઠા રે પણ આપણે હું કરવાનું એમ આપડે બધા દસમાંં વાળા અમ બધા હતા અમાર કોઇ પાસે કોઈ ફોન નોતો એમ
હા
એની એક બે પાસે ફોન હતો તો પછી એક બે પાસે ફોન હોય તો એ કરે હું એ પછી અમારે જોડે રમવાય આવતા એમ ઈ કેરમ પેલા આખો દિ કેરમ રમતા અને સાંજે છે ને એક આપણે ગલી ક્રિકેટ જે રમ તા ન્યા દોરી બાંધી ને પહી રાતે ફુલ રોકેટ રમતા એમ તો ફૂલ રોકેટ રમવા માટે કાયમી એક બે ફૂલ તો રૂટી જાવાના એમ કે શરૂ કર્યો ને એટલે પેલા બે રેકેટ જ હતું તો બે જણા રમતા ને બીજા ચાર જણા બેઠતા પછી બે રો પણ વધી ગ્યુ ને પાછુ એક તો ચાર જણા ને રમવાનું શરૂ કયરુ તું એમ તો ઈ ચાર જણા રમતા પછી હારી જાય બેઠી જાય એમ બે બે ની ટીમ પછી આખો કોરોનામા એમ આખો કોરોનામા ભલે બાર રમવા ન નીકડાય ફરવા નો જવાય એમ પણ હેરીમાં ને હેરીમાં બઉ રમવાનું એમ પછી એમાં લુડો લઈ લ્યો મનીમેટર લઈ ગયો પબજી લઈ લ્યો એમ બધી વસ્તુ એમ એ ટુ ઝેડ ગેમની કાંઇ બાકી નય રાયખુ કે આ ગેમ નય રયમા હોય એમ એ મલ્ટી પ્લેયર માં રમાતી હોય ને એ બધી પ્ર રમી લેવાની એમ અઈયા કેરમ રમાતી હોય તો બે જણા નવરા બેઠા હોય તો ચેસ રમતા હોય બીજા બે જણા નવરા બેઠા હોય તો ઈ હવારે પબજીને ફ્રી ફાયર ની ઈ રમતા હોય એમ એનોય રાઉન્ડ પૂરો થાય આમાં વહી આવે આ રાઉન્ડ પૂરો થાય તો એમાં વયા જાય એમ બધા પોત પોતાની ટેમ એમ નઈ કે ઘેર બેઠા બેઠા આરામ કરીએ આરામ પછી કરી કરીને તમે કેટલો કરો તમે થાકી જાવ એમ પસી અમને તો આપડે તો ઠીક કે આપડે તો છોકરાઓ અતા એટલે આપડે કઈ કામ મોટા હતા ને બધાને કંઈ કામ ધંધો અતો નઈ બધું બંધ થઈ ગયું છે એટલે બધા યે આખી હેરીને ભેગા થય ને રમવાનું એમ એને કોરોના એટલે બધા શોકરા એમ છોકરીને પછી તો એ બધાય બધા હોય એ બધા અમારી હારે રમતા ત્યારે તો હતર અઢાર વરહના હોય આપણાથી નાના બઉ નાના કહેવાતા એમ એટલે બધાય રમવાનું તો એમ એ ક્રિકેટ પછી ગલી ક્રિકેટ હાવ છે ને નાની ગલીમાં પાંચ પાંચ ફૂટ ના ટેનિસ નો પોચો દડો આવતો ને
એનાથી અમે રમતા એમ તમે તાણીને મારોને છ ફૂટ એ દીવાલ હતી ને તમે જેટલું મારી હકોને એટલું મારવાનું સિક્સ લાગે તો સિકસ ને ફોર લાગે